હા
હાલો હા એકદમ બરા બરાબર કેમ છો તમે મજા મજામાં હા એકદમ મજામાં.
શું ચાલે છે હમણાં
હાલમાં તો કઈ નહી એ અમારે ગામડામાં છે હમણાં તો ઘણું બધું એમ તોમને બધું દેખાવ લ ગરમી પણ ખૂબ વધી રહી છે હમણા તો જે પહેલાં હતી તેમાં તો ચીક વધારે જ લાગે છે કારણ કે ગામડામાં જે પહેલાં ગરમી હતી તે તો ચીક ઓછી હતી પરંતુ વધી રહી છે કારણ કે પ્રદૂષણ ના કારણે એવું બધું ઘણું બધું થઈ રહ્યું છે એ માટે હમણાં ગરમી ખુબ વધી રહી છે તમારી બાજુ કેવું છે હમણાં
અમારા બાજુ બી સેમ એવી જ ક કન્ડિશન છે કે જે પર્યાવરણ છે તેમાં પોલ્યુશન ઘણું જ વધી ગયું છે એટલે ગરમી બી હાલ તો હવે જોવા જાય તો બહુ જ વધી ગઈ છે એટલે જે ઋતુ ચક્ર જે રીતનું પહેલા ચાલતું તું એવી રીત નું હવે ઋતુ ચક્ર નથી રહ્યું કે વરસાદ પછી અ વરસાદ પછી ઠંડી આવે ઠંડી પછી ગરમી આવે તો તેમાં હવે જો જોવા જાય તો ચોમાસામાં કદ અમુક જગ્યાએ વરસાદ ઓછો પડે અમુક જગ્યા વધારે પડે ને ગરમીમાં બી એવી રીતે જ છે કે સીટી એરિયામાં જઈએ કે જ્યાં વૃક્ષોની હવા ઓછા જોવા મળે તો ત્યાં ગરમીનું પ્રમાણ જોવા જઈએ તો એનું ટેમ્પરેચર બહુ જ વધારે જોવા મળતું હોય ને અમુક જ્યાં આપણે ગામડા એરિયામાં જાઈએ તો ત્યાં થોડુંક પર્યાવરણ બદલાઈ જવાથી ત્યાં ઠંડક જોવા મળે પણ તબી હાલમાં હવે એવું રહ્યું નથી એટલે ગરમી તો મોસ્ટ ઓફ બધી જ જગ્યા હવે વધારે જ જેવી રહી છે તમને ખ્યાલ જ હશે કે પર્યાવરણ આપણા જીવનનો એકદમ મહત્વપૂર્ણ આધાર છે જો પર્યાવરણ જ સંતુલન નહીં રહેશે તો આપણું જીવન બી સંતુલનમાં નહીં રહેશે આપણા આસપાસના વાતાવરણમાં હવા પાણી જમીન વૃક્ષો પ્રાણીઓ અને કુદરતી સંસાધનો મળીને પર્યાવરણ બને છે માનવ જીવનનું અસ્તિત્વ પણ પર્યાવરણ પર જ નિર્ભર કરે છે. આ વિશે તમે શું કહેશો?
હા આવી રીતે વિષ તોમ તો પર્યાવરણ આપડણે જેટલું આપણે સાચોશું તેટલું આપણા માટે સારું છે કારણ કે તમે જાણો છો કે વાતાવરણ આપ હમણાં તો એટલું બધું ખરાબ થઈ રહ્યું છે કે પેલા જે હતું એટલે કે જે પેલા પાંચે એક વર્ષ કે પછી એના પહેલા હજી વાતાવરણ સારું હતું. પરંતુ હમણા બે એક વર્ષ પહેલા વાતાવણમાં એટલું બધું કાર્બન ડાયોક્સન કે ઓક્સાઇડ એવ ઘણા બધા વાયુ વધી ગયા છે જેના કારણે એટલું બધું ગરમીનું પ્રમાણ પણ વધુ છે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અમારા ગામડામાં પણ એ પહેલા તો પ્રદુષણ એટલે પ્રદુષણ પહેલા બહુ પરંતુ હમણાં જે ગામડાના લોકો છે અને જેમણા આવનારા પેઢીને બાળકો છે પછી જે યુવા દસ ના ભડતા છોકરાઓ છે તે એમ તો ગમે ત્યાં કચરો એટલે કે ગમે તે વસ્તુ ખાઈને ગમે ત્યાં કચરો નાખી દે છે ને પછી ગામડો હમણાં ખરે એટલે સ્વસ્થતા નથી રાખતા અને ગામડોને ખરાબ કરે અને ગંદકી ખૂબ કરે છે અને ગામડામાં અમણા તો ઘણો બધો કેમ્પ પણ યોજાયલા અને આ માટે કે પાણી એટલે કે યોગ્ય રીતે પ્રદૂષણ નહીં કરવું જોઈએ અને પ્રદૂષણ કરવું જ જોઈએ નહીં કારણ કે પ્રદૂષણના કારણે ઘણા બધા રોગો થાય છે એવું ઘણી બધી અમારા ગામડામાં બીમારી પણ થઈ હતી. એટલે કે આપણે જેટલું પ્રદુષણ વધારે સાચવશું તેટલું આપણા માટે સારું છે તમારે શું કેવું છે આ બાબતે?
હા આ વસ્તુ તો ખુબ જ સરસ કેહેવાય કે તમે લોકો ત્યાં કેમ્પ કરો છો અ બધા જ આવી રીતના કરતા હોય તો પર્યાવરણને આવી રીતના પ્રદુષણ થતો આપણે અટકાવી શકીએ, જે ગરમી વધે છે ઋતુ જે ચોમાસું, ઉનાળો શિયાળો બધું ઋતુ ચક્ર જે ખોરવેલો છે તેને આપણે સંતુલિત કરી શકીએ પણ આના માટે બધાએ જે એક સાથેથે કરવું જરૂરી હોય છે હમણાં આધુનિક ટેકનોલોજીમાં જોવા જાય તો આધુનિક યુગમાં લોકો ટેકનોલોજી વિકસાવવાની પાછળ એટલા ગાંડા જેવા થઈ ગયા છે કે ટેકનોલોજી જ ને જ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ આપે છે કે જો આ વસ્તુ હશે તો જ એ લોકોનો વિકાસ થઈ શકશે એટલે જોવા જાય તો વસ્તી બી વધી જ છે પહેલાં કરતાં હમણાં બે ત્રણ વર્ષમાં વસ્તી ઘણી વધી ગઈ છે જેના લીધે વસ્તી વધારો થયો જ છે અને વસ્તી વધારો થયો છે તે એ એમને વસ્તુઓ પૂરવી પાડવા માટે અનાજો પૂરી પાડવા માટે ઔદ્યોગિકરણ વિકસી ગયું છે. ઔદ્યોગિકરણ સાથે લોકો ગામથી શહેરમાં કામ કરવા માટે આવે છે એટલે જોવા જાય તો શહેરીકરણ બી ખુબ જ વધી ગયું છે. કુદરતી સં સંસાધનો અતિશય ઉપયોગ કરે છે જેમ કે આપણે જે પાણી થઈ ગયું. આપણે જે કોલસો જે જમીનમાંથી કોલસો કાઢવામાં આવે છે પેટ્રોલ થઈ ગયું ડીઝલ થઈ ગયું તો તે બધું જમીનમાંથી કાઢવામાં આવે છે એટલે કુદરતી સંસાધનોનો તો ખૂબ જ એમ ઉપયોગ કરે છે જેના કારણે પો કુદરતી સંશોધનોને હવે કદર જે એવી નથી રહી ગયેલી કે જે વસ્તુ આપણને ઇઝીલી મળે છે તો તેનો વિધાઉટ જરૂરિયાત જરૂરિયાત કરતાં પણ એનો વધારે યુઝ કરે છે જેમકે પાણી થઇ ગયું તો પાણી ન એટલો બગાડ કરે છે કે વાત જ શું કરવી જ્યાં લોકોને પાણી મળે છે તો ત્યાં એની કદર નથી ત્યારે એ વસ્તુ એ લોકોને નથી સમજાતી કે જ્યાં લોકોને જરૂર નથી તો જો તમે પાણી ઓછો ઉપયોગ કરશો જરૂરિયાત પૂરતોનો ઉપયોગ કરશો તો એ પાણી બીજાને કામ લાગી શકે એમ. બોરમાં હવે જોવા જઈ તો અમુક જગ્યાએ પાણી જ નથી આવતું સુકાઈ જતું હોય ઉનાળાની ઋતુમાં નદીઓમાં બી એવું જ હોય કે જેમાં વરસાદ હોય તો વરસાદના પાણીના લીધે નદીમાં પાણીનો પ્રવાહ વહેતો હોય પણ જેમ જેમ ઉનાળાની ઋતુ ચાલુ થાય એટલે ત્યારે પાણી સુકાતું થઈ જાય લોકો પાણીનો સંગ્રહ પણ સરખી રીતના નહીં કરતા હોય આપણે હાલમાં હવે જોવા જાય તો જ્યાં બિલ્ડંગો હોય છે તો જે ફ્લેટમાં લોકો રહે છે તો અમુક ફ્લેટમાં તો આવી રીતના નળમાંથી પાણી જે ટપક ટપક પડ્યા જ કરતું હોય તેનો તો કોઈ નિકાલ જ નથી કરતું. ખાસ કરીને ભડુતી એવા હોય કે માલિકો તો એ વસ્તુ પર ધ્યાન જ નથી દેતા કે કઈ વસ્તુ ન બગાડ થતો છે તો એ એને સરખું કરાવું કે જે રેતા હોય તો તેમને એવી જાગૃતતા નહી હોય કે આ વસ્તુ ન બગાડ થતો છે તો તેને અટકાવવું જોઈએ આવામાં તો આપણેે એવું આવી રીતના તમે જે કીધું કે તમે લોકો કેમ્પ કરો છો તે સારું જ કેહેવાય કે ગામમાં લોકો જાગૃત ન હોય આ વસ્તુની જયારે આપણે જાગૃકતા ફેલાવીએ ત્યારે જ માણસને સમજ પડે કે હા કઈ વસ્તુ કઈ રીત ન ઉપયોગ કરવું જરૂરી યોગ્ય રહેશે એટલે આવી રીતના જો બધા જ અમુક જગ્યાએ કેમ્પ કરતા હોઈએ તો લોકોને વેલી જાગૃત કરી શકાય કે હા આ વસ્તુનું આપણે ભવિષ્યમાં આપણને જો આવી રીતના સમસ્યાનો સામનો કરવો પડે તો પછી એ વસ્તુને સાચવીને ઉપયોગ કરવો જોઈએ જેથી આપણને આપણે પર્યાવરણ નું સંતુલન પણ સાચવી રખાય અને આપડું જે જીવન બી હોય તે બી સરસ રીતે ચાલે
હા તમારી વાત એકદમ સાચી. એટલે કે તમે જે કીધું એ એકદમ બરાબર. કીધું કારણ કે આપડે એટલે કે હમણાં જે આધુનિક યુગમાં તમે જાણો છો કે ઘણા બધા ઉદ્યોગ આવી રહ્યા છે અને શહેરોમાં પણ હવે ઉદ્યોગો નનું પ્રમાણ વધવા માંડ્યું છે અને તેના કારણે શહેરો માટેણી એટલી બધી ઘણી ગરમી લાગે છે કે બધા લોકો એટલે મોસમલી બપોરે તો નીકળી જ નથી શકતા અને ગામડામાં પણ એ જમ હાલત આવી ગઈ છે એટલે ગામડામાં જો પેલા એમ તો મિનિમમ આડત્રીસ કે એટલી સેલ્સિયસ ડિગ્રી એટલે કેતી ગરમી પરંતુમણાં ચુમ્માલીસ થી વધીને છેતાલીસ બી થઈ ગઈ. છે એટલે કે ગામડામાં તો હવે તો તમે જાણો છો કે બપોરે પણ હવે કામ નથી કરાતું અને બપોર એટલી બધી ગરમી લાગે છે અને પછી ગામના લોકો પણ હવે સમજે છે કે બપોરના કામ કરી તો પછી એ લોકોને પણ હવે ચક્ક કરાવી જાય છે અને બીજા અને એવા કોઈ પણ રોગો પણ થઈ જાય છે કેમ કે માથું દુખાવો કે પછી એવા પર ના આ થાય છે પરિસ્થિતિ એટલે હવે ગામના લોકો પણ મોસ્ટફ ચાર પાંચ વાગ્યા પછી કામ કરે છે અને અમારા જે ગામના નજીકવો ઉદ્યોગો પણ આવી રહ્યો છે એટલે કે ત્યાં કામ બધું કામ ચાલી રહ્યું છે અને નીકળતો બધો ધુમાળો હોય છે પછીથી મારે નીકળતો ગંદા કચરાર બધું નનીકળ એ અમારા ગામડા એવા જગ્યા એ લોકો ત્યાં નાખે છે અને તેના કારણે હમણાં ગામડાઓને ઘણા બધા તકલીફ પણ થાય છે અને એમને ઘણી બધી બીમારી પણ હમણાં ગામમાં ફેલાય છે કારણ કે માટે અમે જાગૃત પણ થયા હતા અને અમે હમણાં અરજી પણમણા ગામના સરપંચ છે. અરજી કરી કે આવો આ ઉદ્યોગ આટલી બધા ગામના નજીકની હોવો જોઈએ કારણ કે ગામના તમા નજીક હશે તો પછી આ ઉદ્યોગ નીકળતા ધુમાડા પછી હવા તે બધીટલી દુર્ગંધ ખુબ આવે છે અને તે પછી ગામના લોકોને માં લેવાનું તકલીફ પડે છે એટલે કે આપે જેટલું વધુ ને વધુ આ ગામ થી દૂર રાખશો તેટ એ લોકો માટે સારું છે કારણ કે આવા ઉદ્યોગો તો આવવાના જ છે પરંતુ એ લોકો યોગ્ય રીતે આ ધુમાળોનો નિકાલ કરવો જોઈએ અને યોગ્ય રીતે આ કચરો જે વેસ્ટેજ માલ હોય છે તે યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ કારણ કે એ લોકો ગમે ત્યાં નાખી દેશે ગામના નજીક તો પછી ગામના લોકો ને ટ્રફિક થવાની જ છે એટલે એ તો જ એક સરકારે વિચાર્યું કે અને સરકારે એવા પગલાં લેવા જોઈએ કે પછી આ વધુ ને વધુ જે ઉદ્યોગોમાં જે એ લોકો કામ કરે છે તેનું એ લોકો એટલે ઇન્પેક્શન કરવું જોઈએ અને યોગ્ય રીતે ક્યાં કચરો નીકળલે છે કેવી રીતે પેલું કરે છે યોગ્ય પેલું કરવું જોઈએ અને પછી એ લોકોને પરમિશન આપી જોએ કે તમે કામ કરી શકો એટલે કે એટલું તો ધ્યાન રાખવું જોઈએ કે કારણ કે પરિવાર ને આપણે સાચવશું હમને તો પછી આગળ જતા આવનારી પેઢીઓ માટે સારું બનશે કારણ કે આપણે હમણાંથી જ વાતાવરણને પ્રદુષણ કરશું તો પછી હમણાથી આપણને આો હાલ અને આગળ પણ એવો હાલ જોવા મળશે ને આગાડી તો ખુબ ખરાબ હાલ પણ થઈ જાય એવું પણ જોવા મળ્યું કારણ કે તમે જ અમણે જાણો છો કે પેટ્રોલની અમણે વચ્ચે તંગી થઈ ગયેલી હતી એટલે એવું બધું કરે છે ને એટલે કે આવી બધી પરિસ્થિતિ આગળ જતા થવાની જ છે શું તમારી બાજુ આવું કોઈ જોવા મળેલું કે તમા બાજુ પેટ્રોલ ની કોઈ એમ તંગી જોવા
હા મારી બાજુ તો હું જોવા જાઉં તો જ્યારે હું કામ માટે બહાર નીકળેલી ત્યારે મોસ્ટ ઓફ પેટ્રોલ પંપમાં મોસ્ટ ઓફ શું બધા જ પેટ્રોલ પંપમાં મોટી મોટી લાઈન એટલે પેટ્રોલ પંપની બહાર જે રસ્તો હોય છે તેમાં ત્યાં સુધીની એકદમ લાંબી લાઇન હોય છે. પેટ્રોલ પંપ તો આખી ગાડીથી ગાડીથી ભરેલું હોય કે લોકો લાઈનમાં લાંબી લાંબી લાઈનમાં કલાકો કલાક ના બે કલાક બી ઉભરેલા હોય છે. તો બી ત્યારે પણ અમુકને એવું નહી હતું કે એનું કઈ સદુ ઉપયોગ સરખી રીતનું કરીએ કે જ્યાં આપણે ચાલીને જઈ શકીએ તો આપણે ચાલીને જ જઈએ નહી તો બી લોકો પેટ્રોલને ડબ્બામાં ભરાવે કદાચ તેવા બી અમુક જગ્યાએ જોવા મળ્યા છે કે ડબ્બામાં ભરાવતા હોય ને ગાડીમાં બી ભરાવતા હોય તો બી લોકો એ વસ્તુ માટે બો ખાસ જાગૃત નહી હતા એ લોકોને બી એ વસ્તુનો ખ્યાલ હતો કે અ થોડાક દિવસની સમસ્યા છે. પણ આ વસ્તુ આગળ બી થઈ શકે છે. એટલે લોકો આ વસ્તુ માટે જાગૃતતા રાખવી ખુબ જ જરૂરી છે તમે ખુબ જ સરસ માહિતી આપી અને એ વસ્તુનો પજ હું પણ કોશિશ કરા કે આવી રીતના અમે પણ જાગૃતતા ફેલાવી શકીએ. તમારો ખુબ ખુબ આભાર.
હા સારું.